બસ બસ. અમે મજામાં છીએ તમે કેમ છો.
હા હું પણ મજામાં. તો તમે પેલા. રુદ્ર ના ભાઈબંધ બોલો છો ગાડીનું નવી ખરીદી કરવા માટે ફોન કર્યો હતો.
હા હા મેં એજ બોલું છું કે મેં રુદ્રને કીધું હતું કે મારા ભાઈ બંધ થાય છે તો મેં રુદ્ર ને કીધું હતું કે શું છે કે મારી પાસે અત્યારે એક જૂની ગાડી છે પરંતુ અત્યારે શું છે કે અમારા પરિવાર વધવાના કારણે બે ત્રણ જનને શું છે કે બસ માં આવવું પડે રિકષામાં આવવું પડે એટલા માટે પછી મેં વિચાર કર્યો કે મેં પૈસા ભેગા કરીને એક સારી મોટી ગાડી લઉ એટલા માટે મેં પછી મેં મારા ભાઈબનને વાંચ કે શું છે કે એવ કોકની જોડે ધારો કે તમારા જોડે વાત કરી એમ કોઈ બીજા જોડે પણ વાત કરે અને મને સારી એવી ગાડી અપાવી શકે એટલા માટે મેં એને કીધું હતું તમે રુદ્ર ને જાણો છો.
હા હા. તો મને એમ કેશો કે તમારી પાસે જૂની ગાડી હતી એ કયું મોડેલ છે અને કઈ કંપનીની છે. હે ખાઈ મને જણાવ દો
એ ગાડી જે છે તે અલ્ટો આઠસો છે અને એ જે છે તે બે હજાર બાર નું મોડેલ છે સાવ જૂનામાં જૂનું મોડેલ છે અને અત્યારે શું છે કે એમાં કઈ જોવા જેવું છે નહી ચાલુ કન્ડિશનમાં છે પરુ તો છે કે એ બહ એવરેજ નથી આપતી ને પેટ્રોલ પણ બહુ ખાય છે એટલા માટે શું છે કે મારે હવે નવી ગાડી જ લેવી છે એટલા માટે તો મને જરાક જણાવશો કે તમે રુદ્ર ના શું લાગો છો પછી તમે શું કામ કરો છો એવું મને જરાક જણાવશો.
તો હું તમને જણશ કે રુદ્ર મારો ભાઈબંધ છે અને અમે બે નાનપણમાં નાનપણમાં અ જોડે જોડે ભણતા આવ્યા છે અને તે જયારે કોલેજ કરલો ત્યારે મને મારા પપ્પા જે કામ કરેલા હતા ત્યાંયા આગળ તેમને ઇન્ટર્નશીપ હલાવી હતી કે જે કારની કંપની છે તેની અંદર તેથી મને કારનું નોલેજ છે કે કઈ ગાડી લેવી જોઈએ શું છે તેનું એવરેજ પહી કયું મોડલ છે આ બધું તે થી મને ઓળખું છું અને તમે જણાવ્યું એ પ્રમાણે કે તમારી પાસે અલ્ટો આ શું છે તો તેની કંડિશન તો તમે કહ્યું કે બે હજાર બારનું મોડેલ તે તેની કંડ બોડી ની કંડિશન સારી છે ને ખાલી
હા હા ગડીની કંડિશન તો સારી છે પરંતુ મેં તમને જેમ કીધું તેમ જે ગાડી જે છે તે સારું માઈલેજ નથી આપતી અને જે છે તે પેટ્રોલ, પેટ્રોલ પણ તે બહુ જ પીવે છે એટલા માટે ઘરના સદસ્ય નું પણ મારે જે છે તે ધ્યાન રાખવું પડે છે કે ઘરના સદસ્ય વધતા જાય તો એના પછી મારે એ પણ જોવું પડે હવે ધારો કે કોઈ પ્રકારના આખા પરિવારને લગ્નમાં જવાનું હોય અને ઘરમાં પાચ દસ જણા છે અમે દસ જણા તો એના વચ્ચે એક જ ગાડી છે તો હવે એક ગાડીમાં દસ જણ તો આવે નહી એમાં પાંચ જણા એ જે છે બસમાં અથવા તો રિક્ષા કરીને જવું પડે એટલા માટે તો મેં તમને કીધું કે મને વિચાર આવ્યો કે મારા પરિવારના સદસ્ય વધ્યા છે તો મને વિચાર આવ્યો કે મારે જેયાં જૂની ગાડી છે તે વેચવી નથી પરંતુ હજુ એક નવી ગાડી લઈ લેવી છે કે શું છે કે પરિવારમાં દસ જણા છે. તો શું છે કે આપણે મોટી ગાડી લઉં તો છ જણા મોટી ગાડીમાં આવે ને ચાર જણા જે છે તે પેલી નાની ગાડીમાં આવે એટલા માટે મને વિચાર આવો હતો કે મેં જે છે તે સારી એવી ગાડી મને મળ તી હોય તો મેં લઈ લઈશ એમ તો મેં પછી મારા ભાઈ બન રુદ્ર ને વાત કરી હતી તો આ વાત તને રુદ્ર એ કરી હશે સાચી વાત છે.
હા હા હા.
હમ.
તો મને તમે એ જણાવશો કે તમે એ ગાડી વેચવા માંગો છો.
ના ના એ ગાડીને શું છે કે વેચવાની નથી પરંતુ શું છે કે હજુ જો કે શું છે કે મારા પરિવારમાં અમે નવ કે દસ જણા છે તો તમે મને જરાક એ જણાવશો કે એવી તો કઈ ગાડી આવે છે. કે જેમાં નવ દસ જણા આરામથી બેસી શકે એમ, તો પછી શું છે, કે મારે કોઈ પ્રકારના પ્રસંગમાં લઈને જવા હોય, અથવા કોઈ બહાર ફરવા લઈ જવા હોય તો પછી શું છે કે નાની ગાડી હોય તો બધાને એક જોડે તો ન લઈ જવાય. એટલા માટે શું છે કે તમે મન જરાક જણાવશો કે એવી તો કેવી મોટી ગાડી આવે કે જેમાં નવ દસ જન, આરામથી માઈ શકે જણાવશો?
હા જણાયશ નને તો તમે તમને કહું તો પેલા તો ઈકો એ સારા બજેટ ફ્રેન્ડલી છે, અને ઓછા ઓછા ભાવમાં મળી જાય બ ગાડીઓ કરતા, અને તમને બ બીજી ગાડી અલ્ટિકાા. તેની અંદર સેવન સીટર કે દસ પણં જણ બેહી શકે છે.
હા એ બધી વાત પણ તમારી સાચી છે, તો શું છે કે હજુ એ તો સેવન સીટરની વાત થઈ, પરંતુ હજુ જો મારે એવી સારી એવી કન્ડિશનની ગાડી જોઈતી હોય, તો આમ કેટલી ભાવમાં આવે કેટલી કિંમતમાં આવે તો જરા કિંમત જણાવશો મને, તો શું છે કે કારણ કે, મારે ઉદાહરણ તરીકે નવી ગાડી મારે લેવી હોય, તો મને શું છે કે કિંમત નો અનુભવ હોવો જોઈએ, તો શું છે કે મને અનુભવ હોય તો મને ખબર પડે કે આ ગાડી છે તે આટલા કિંમતની આવશે તો મારે આ ખરીદીવી જોઈએ, તો મને જરાક જણાવશો કિંમત નો ભાવ તાલ કેવો હોય છે.
હા જણાવું મારું એવું કેવા માંગુ છો કે તમે જે ગાડી લેવા માંગો છો ને એ તો પેલા તમને બધી ડિટેલ લેવા માટે તમારે શોરૂમ પર આવું પડશે
એવું છે, તો આપડે એવું હા તમારી વાત એકદમ સાચી છે, હું ત્યાં આવી શકીશ, પરંતુ એના માટે શું છે, કે તમારે મને સારી રીતના અને સારો એવો જે છે તે તમારા કોન્ટેક્ટ નંબર આપવો પડશે, ને શું છે કે તમારે સારી રીતે મને તમારી બધું તમારે કેવું પડશે, તો એટલા માટે શું છે કે તમારે મારે તમારો કોન્ટેક્ટ નંબર ને સારી રીતના જોશે. તો સુ આપશો?
હા આપીશ ને કેટલા જોઈએ છે શું શું શું ટેલ જોઈએ છે એ પેલા મને જણ દો
મતલબ ડિટેલમાં તો શું છે કે
હા હા, તો પેલા તો તમે જણ દો કે તમારે ગાડી કઈ જોઈએ છે, અલ્ટિકાની જોઈએ છે કે ભાઈ ઇકો?
અલ્ટિકા જોતી હોય તો પેલા તમને જણાવ દઉ કે અલ્ટિકા છે સેવન સીટર, પછી તેનું એક શોરૂમ પ્રાઇસ છે દસ લાખ, તો તમે જયારે ગાડી ખરીદશો બધી ડિટેલ મામાંગશે, કે તમારા ઈએમ આઈ કરાવાની હોય તો તમારું પેલું ત બેંક નું જે તમે પેલા ગમે ત્યારે ઈમ આઈ કરાવી હોય ત્યાં
આ ની આવતો